હલો
બોલો કેમ છો મજામાં
કેમ છો ભાઈ મજામાં કેમ છો તમે
બસ હમે એકદમ મજામાં છએ બોલા બોલા
અ હમણાં જ અમે ગામમાં ફાર્મ હાઉસ હતા ને ત્યાં જઈને આવ્યા તો એટલા ફ્રેશ થઈ ગયા અમે એટલા બધા ફ્રેશ થઈ ગયા ને કે ખરેખર જીવન જીવવું હોય ને તો એક સમય પછી પાછળની સારી લાઈફ છે ને આપડે ગામડે જ જતું રહેવું જોઈએ
બિલકુલ સો ટકાની વાત કરીએ ગામડાનું જીવન તમે વાત કરો તો ગામડાના ગામડામાંી એકદમ સરસ ટ એકદમ હવામાં તાજગી હોય તમે જોીઓો કે તાંના લોકોના સ્વભાવની વાત કરો તો સ્વભાવ લોકોને એકદમ પ્રેમળ હોય તાના આપણે ત્યાં જોઈએ વાતાવરણ તે આપણું મા આપણું માઈન્ડ ફ્રેશ થઈ જાય તની એકદમ ખુલ્લી હોવા અને એકદમ આપણને ફૂલ ઓક્સિજનમાં આવી જવું લાગે આપણને
હા એકદમ સાચી વાત છે તમને આ કીધું ને એના પરથી મને એક વાત યાદ આવી કે અમે જયારે હ ટ્રેક િંગ ગેમમાં ગયા હતા ને સાપુતારા તો અમે ચાલતા ચાલતા જતા હતાા ને તો ડાંગ આવ્યા કપરાડા બાજુથી જતા તા ને તો વચ્ચે કઈ જ નહી ને મને એટલી બધી ભૂખ લાગેલી એટલી બધી ભૂખ લાગેલી ને તો પછી કોઈ અમ ત્યાં આગળ એક જગ્યા ઉભા ર ને ત્યાં અ વાત કરતા હતા કે ભાઈ હજી કેટલું દૂર છે મને તો બહુ ભૂખ લાગી છે ને એમ તેમ તો બાજુમાં એક ઝૂપડું હતું નેઝુંપડા માંથી એક બેન બહાર આવ્યા અને લંગલી ન રોટલો એના પર લસણ ની ચટ મૂકીને લેવા કે બેન મારા ઘરે આ ખાવાનું છે તમને જો ભો લાગી હો ને તમને ચાલતું હોય તો આ ખાઈ લો તો એ જોઈને મને એટલું બધું એમ શોખ લાગ્યો ને કે ભાઈ એમની પાસે કોઈ જ નથી ઝૂપડા જેવું ઘર છે છતાં પણ એમનો સ્વભાવ કેટલો પ્રેમાળને કેટલો સરસ છે કે એમની ભાવના કેટલી સરસ છે કે એમની પાસે જે છે તે ખાવાનું આપણને આપીને આપણી ભૂખ સંતોષવાનો પ્રયત્ન કરતા હોય છે જયારે શહેરમાં જો આપણે જોઈએ તો આપણે ભૂખના મારે તડફડી રહીએ ને તો પણ આપણને કોઈ ખાવાનું પણ પોસતું નથી એટલે શહેરના વાતાવરણ કરતા ગામડાનું જે વાતાવરણ છે જે શુદ્ધ હવા પાણી ખોરાક ઓક્સિજન જેનાથી આપણું માઈન્ડ ફ્રેશ રહે આપણે સ્વસ્થ કામ કરી શકીએ કે હરી ફરી શકીએ ને એકદમ સ્ફૂર્તિ માં એટલી તાજગી હોય એટલી તાજગી હોય ને કે પૂછો નને એ વાત
સો ટકા વાત કરી ગામડાના લોકોને તમે તમે જે વાત કરી કે પહેલાં બહેને તમે રોટલો આપ્યો એમનેાછલે કહી નહીં હતું પણ ગામડાના લોકોને વાત કર તમે સ્વભાવ નહીં તો એટલો સારો લોકોનો સ્વભાવ હોય છે આપણે કદાચ ગામડામાં રહેવા જઈએ તો એ લોકો આપને એકદમ પ્રેમથી આવકાર આપે અને બીજું કે તમામે જુક કે એ કે ભાઈ એમની પાસે ભલે અને એ એની પાસે ભલે કોઈઈ વ સાધન નહીં હોય તો બી આપણને બેસવાની વ્યવસ્થા કરી આપે અને બીજું એ લોકોનો સ્વભાવ આપણે એમ જ્યારે પાંચ દખની વાતચીત કરીએ તો એમ થાય કે એમની વાત સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ અને તમે જુઓ કે આપ આપણા શહેરમાં શહેરમાં આજકાલ બધાને એકદમ બીઝી લાઈફ થઈ ગયલી છે બીઝી એકદમ બધા થઈ ગયેલા છે શહેરમાં કોઈની પાસે બેસવાનો ટાઈમ નથી તમે તમે જુઓ ગામડામાં તો ગામડામાં લોકોનો મોટા ભાગનો વ્યવસાય હોય છે ખેતી એ લોકો સરસ મજાની ખેતી કરીને આવે પછી લોકો એકબીજા સાથે સાથે બેસીને કહો લોકો જમે એકબીજા સાથે વાત કરે તમે આજકાલ જોુઓશ કે શહેરમાં તો શહેરની તમે વાત કરો તો શહેરમાં લોકો પોત પોોતાના કામમાં વ્યસ્ત હોય અમુક લોકો તો રાત્રે મોડા દસ દસ વાગ્યા પછી આવતા હોય અમુક લોકો સાથે બેસી છે ને જમવાનું બી એ લોકો થતું નથી પણ ગામડામાં તમે જુઓ કે રાત્રે નવ નવ સાડા નવ થાય એટલે મોસ્ટ ઓ બધા સુઈ જાય એ લગભગ ચાર પાંચ વાગે એટલે બધા ઉઠી
સરસ જીવન જીવવાની મજા આવે કે કોઈ જાતનુ ટટેન્શન ની ન કી જ હોય કે રાત્રે નવ વાગે એટલે કા તો નવ પેલા જે ઘર માં ઓ લોકો હોય ને નવ પહેલા સુજાને જે બહુ એ હોય ને તે લોકો નવ સાડા નવ મોડા મોડા દસ વાગે તો સુઈ જ જાય અને અર્લી મોર્નિંગ સવારે પાંચ વાગે ચાર વાગે ગાય દૂધ દોવાનું હોય તો તે લોકો વેહેલા ઉઠે પછી લોકો ચાલવા જાય પછી ઘરની સ્ત્રીઓ બધું ઘરનું જમવાનું બનાવે એટલે પોતાના હસબન્ડ અ રોટલોને શાક ને ચટણી ને કાંદોને વધુ લઈને શાક ટિફિન ભરીને ખેતરમાં જાય એટલું હલાદકો વાતાવરણ હોય છે ને જયારે શહેરમાં જોએ તો ચારે બાજુ સવારે ઉઠીને રવિવાર હોય શનિવાર હોય કે કોઈ પણ દિવસ હોય કોઈ પણ જાતની શાંતિ આપણને જોવા મળતી નથી એટલે તો કેવાય છે કે લોકો છે ને દિવાળીની વેકેશનમાં છે ને તો ક્યાં જાય છે ખબર છે આવા ફાર્મ હાઉસમાં ને ત્યાં બધી જાય છે કે જેનાથી એમનું રૂટીન છે ને ચેન્જ થાય ફ્રેશ થઈ જાય નવી એનર્જી આવે અને પછી જે કામ કરવાની મજા આવે ને તેમાં સારી પ્રગતિ પણ થતી હોય છે.
અને બીજું કે ગામડાના લોકોનો મુખ્ય ખોરાક હોય છે રોટલો દૂધ અને છાસ ને બધો ખોરાક હોય છે તમે વાત કરી કે શહેરમાં ઘણા બધા ખોરાક છે કે પાણીપુરી પાઉભાજીના ગામડાના લોકો એવું નથી ખાતા ગામડામાં તમે જુઓ કે મોટા ભાગનો ખોરાક રોટલો દૂધને છાસ ને એવો બધો ખોરાક હોય છે.
હા સા જે છે આ બધું ફાસ્ટ ફૂડ તો આપણા બહારના વેસ્ટર્ન લોકો આપણને આપી ગયા છે ને આપડણે એને વળગીને બેસી રહ્યા છે કે ફાસ્ટ ફૂડ ખાવાનું ને આમ કરવાનું તેમ કરવાનું એકચુઅલમાં ફાસ્ટ ફૂડ તો આપણે હેલ્થ માટે ખવાય જ નહી આ પીઝા ના બર્ગર ને પાણીપુરીને પાઉભાજી એ બધું એટલું બધું હેલ્થ ને નુકસાન કરે છે ને છતાં પણ આપડે એટલું બધું પ્રેમ થી ખાઈએ છી ને ચાહી ચાહી ને સ્વાદ લઈ લઈને કે ન પૂછો વાત કે જાણે કે આજે તો આપડે પાણીપુરી નો આખો પેલું પાણી એ ભરેલો જે મોટો બોક્સ હોય ને આખો આપડે ખાલી કરી નાખવા હોય ને એટલું આપડે જોર મારતા હોય છે વીસ કે પચીસ રૂપિયાની પાણીપુરી આવે ને પછી આપડે જઈને અંદર કઈ બી કહીએ કે ભય એક પુરી આપે એક સેવ આપે તેમાં તો એટલા ખરાબ નજર થી આપણને જોય ને કે જાણે અ આપણને કઈ સમજ ના પડતી હોય ને એવું આપણને લાગે
ગામડામાં તમે જોવ કહ કે ભાઈ એટલી મસ્ત ઠંડક કોઈ ત્યાં સવાર સાંજ પણ જ્યારે બી ગરમી બહુ ઓછી લાગે ત્યાં બીજું કે લોકો રાત્રે પછી વહેલાં સુઈ જાય સવારે વહેલાં ઉઠે એ લોકોનો મુખ્ય વ્યવસાય લોકોને ખેતી હોય પછી બીજું કે તમે જુઓ કે લોકો સાંજે એકબીજા સાથે લોકો બેસે વાતચીત કરે પછી ઘણું બધું ગામડામાં તમને જોવા મળે છે બીજું બધું ત
હા શહેરમાં પણ આપણે કેટલીક કમ્પેરિઝન કરીએ ને તો ગામડા કરતા શહેરમાં ઘણું સારું છે ડેવલોપિંગ જુઓ વિશાળ વિકાસ ક્ષેત્ર જુઓ રોડ જુવઓ રસ્તા જુઓ ટ્રેન જુઓ એટલે દરરોજ કાઈ ને કાઈ કાઈ ને કાઈ કાઈ ને કઈ કોઈ ને કોઈ જગ્યાએ કામ ચાલુ જ હોય અને ગામનું શહે શહેરનું દેશનું રાષ્ટ્ર નું પ્રગતિ કરવામાં લોકો મંડ્યા જ હોય છે પણ એની સામે આપડે જો ગામડામાં રહેતા હોય તો આપડી લાઈફ એટલી વધુ ચાલે સ્વાસ્થ્ય સારું રે દ દક ટરના દવાના ખર્ચા નથી થતા ને આ માતા પિતાને ખાલી સંભાળવાના જ હોય બાકી બધું જ એ લોકો ઓનલાઈન કરતા હોય છે કા તો ઉપરવાળો સંભાળી લીધ હોય છે તો આપણેે આવી ખોટી હાઈ હાઈ ન કરવી જોઈએ અને ગામડાના લોકોને ઇગનોર ન કરવા જોઈએ અને એ લો લોકોને સાથે રહીને રાખીને આપણે નવું કામ કરવું જોઈએ જેથી એ લોકો ના બિચારાને એવું નહી થાય કે અમારી પાસે પૈસા નથી એટલે અમે સારું ના ભણી શકેયા અથવા તો અમારા કોઈ સારા ફ્રેન્ડસ નથી આપણે કોઈની પા પાસે પાર્શિયાલિટી કરવી જોઈએ નય
બિલકુલ સો ટકા તમે તમે જુઓ કે ભાઈ ગામડાને કરતાં શહેરનું જીવન બી સારું છે શહેરમાં બી લોકો એકબીજા સાથે રહી છે અને શહેરમાં બી ઘણી સારી વ્યવસ્થા હોય છે એકબીજાના ઘર એકબીજા તમે જુઓ કે ભાઈ શહેરમાં ઘર કે બધી વ્યવસ્થા હોય ખૂબ સરસ હોય છે પહી રોડ રસ્તા બી ખૂબ સારા હોય છે અને ગામડામાં જુઓ કે એ લોકોને તાના રોડ બી બો સારા હોય છે એ લોકોને
એક વાત કહીએ તો આપડે જોઈએ તો શહેર ક ગામડાના તમે કહો છો એમ ઘર સારા હોય છે પણ જે શહેર ના લોકો હોય ને એના એ લો લોકો ના પ્રમાણે ગા ગામડાના ઘર બો ગંદાને એવા હોય છે નળિયા વાળા હોય છે ને પતરા વાળા હોય છેને પણ એ બધાની અંદર જે ઠંડક આપતું હોય છે ને એ ઠંડકનો કોઈ વિચાર જ નથી કર્યો હતો કે કેટલી ઠંડક આ આપવામાં આવે છે. પણ આપડે તો શું કે શહેરની દોડધામમાં એવા વ્યસ્ત થઈ ગયા છે એવા વ્યસ્ત થઈ ગયા છે ને કે ગામડાનું શુદ્ધ વાતાવરણ હવા પાણી કશું જ જોતા નથી બસ ખાલી પૈસા કમાવા છે ગામડામાંથી શહેરમાં ભાગી જાઓ અને પછી ત્યાં જઈને પૈસા આ પણ એવા ઈઝી નથી પૈસા કમાવો કે તમે ગામડું છોડીને આવો ને શહેરમાં તમને કોઈ રાખી પણ લે નોકરી પણ મળી જાય ને બધું જ થઈ જાય એટલે આપડે શું કરવું પડે ભલે ઓછું મળતું છે પણ ભવિષ્ય નો વિચાર કરીને આપણે ગામ ગામડામાં છોકરાઓને મુકવા જોઈએ.
બિલકુલ અને આ આ ટોપિક આપણી ચર્ચા બહ આપણી ચર્ચા તો બહુ લાંબી થાય એવી છે પણ ટૂંકમાં આપણે એટ રીતે છેએ કે ભાઈ કે ભાઈ શહેરનું જીવન અને ગામડાનું જીવન બંને એકદમ સરસ છે પણ વધારેમાં વધારે સારું જીવન તે ગામડાનું છે.
હા, સાચી વાત છે. ચોખ્ખું સ્વસ્થ સારું લાંબુ સ્ફૂર્તિદાયક જીવું હોય તો ગામડાંના જીવનમાં જીવી શક કાતો પોતાના રુ રૂલર કપડામાં પોતાના સ્પોર્ટસના કપડામાં આપણે કઈ પણ કરી શકતા નથી એટલે ગામડાના જેટલા પણ પ્રાધ્યાપકો છે એ પ્રાધ્યાપકોને આપણે સાચવવા જોઈએ પાણી આપવું જોઈએ, નાસ્તો આપવો જોઈએ જેનાથી એ લોકોને બી ખબર પડે કે ભાઈ ગામડાના કલ્ચર પ્રમાણે આપણને કેવી સેવા કરવામાં કેવી સેવા બચાવવામાં આવે છે ગામડાના દરેક વ્યક્તિઓ એ ટલા બધા માયાળુ હોય છે એટલા બધા માયાળુ હોય છે ને કે ના પૂછો વાત.
તમે જોઓ કે ગામડાના લોકો આપણે જ આપણે થાય કે ભ શહેરમાં કોઈ માનવું પડે તો આપણે પહેલાં દવાખાને જતાં હોય પણ ગામડાના લોકો પાસે એ લોકોને ઘરગથ્થુ ઇલાજ બી હોય છે એ લોકો પાસે.
હા, પણ તમને ખબર છે ઘરગથ્થુ ઈલાજ એટલા બધા સારા હોય છે ને કે જે ફીઝમાં પણ ઓછા છે. દવા દારૂ પણ ઓછા છે. જે અ એલોપેથી નથી વાપરવાની હોતી તો એવા બધા પેશને આ જે હોય ને તે સ્કીમમાં વ વધરે ફાયદો થાય છે, કારણ કે ગામડાની પબ્લિક કેવી હોય છે કે વધારે ભણવાનું કરવાનું બોલવાનું ચાલવાનું એ બધું ઓછું હોય છે એટલે આપણે જે કહીએ તે અમુક સમયે કોઈ પણ વિચાર્યા વગરે હા પાડી દેતું હોય છે એટલે એ લોકો એટલા ભોળ હોય છે નિર્દોષ હોય છે માસુમ હોય સરસ હોય છે ને
બિલકુલ સરસ સરસ અને આ ટોપિક પર આપણે ચર્ચા કરીએ તો બહુ આપણી ચર્ચા તો બહુ લાંબી થાય એવી છે પણ આપણે આ આ ટોપિક પર ખૂબ સરસ મજાની ચર્ચા કરીને તમારી પાસેથી બી ઘણી બધી વસ્તુ જાણવા મળેલી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આગળ પણ આપણે નવા નવા ટપિક પર આવી રીતે ચર્ચા કરીશું આપણે
હા ચાલો આવજો ભાઈ તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવે આવજો
ચોક્સ ચોક્કસ